હા હલો. અવાજ આવે છે ને? હા મને તો આવે છે. તો હવે આપડે યુટ્યુબ વિશેની થોડી કન્ટેન્ટ અતે બહુ ચાલી રહી છે માર્કેટમાં. તો એના વિશે થોડી વાત કરીએ
હા એ તો છે. માર્કેટમાં યુટ્યુબ કન્ટેન્ટ અને ઇન્સ્ટાગ્રામમાં લોકો સ્ટોરી મુકવાનું એવું બધું બહુ જ ચાલુ છે. હમણાં જે કાલે જે, એક મિત્ર છે મારો સિનિયર છે. કોલેજમાં તો એને હમણાં ઓગણી દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં એમને સ્ટોરી અને રીસને એવું બધું મકવાનું ચાલુ કર્યું બરોબર અને કાલે તો એને સ્ટોરી ચડાવી, કે પચાસ લાખ વયૂઝ પૂરા થઈ ગયા એના ઓગણીસ દિવસ ની અંદર
હા એ તો વાત સાચી છે
અને કાલના દિવસમાં જો એને ત્રણ લાખ વ્યુઝ હતા બરોબર. આ ત્રીસ લાખ વ્યુઝ હતા કાલે અને કાલને કાલે એક ઓગણીસ મિનિટ ની અંદર ત્રીસ થી સીધા પચાસ લાખ વયુઝ થઈ ગયા એના અને કે ચેનલ મોનોટાઈઝ થઈ ગેય એની. મતલબ જે ઇન્સ્ટામાં પ્રોફાઈલ હોય છે મતલબ ઈ એ એકાઉન્ટ
હા એ તો વાત સાચી ને. આપણેે હેને હજુ મીડિયમ બનાવીયએ ને આપણે એકથી કરીને ચાલીસ કે સો શોર્ટ અપલોડ કરીએ તો પણ આપણા હજાર મી થી ઉપર આવતા નથી. એની ખાલી એક જ શોટ અપલોડ કરે તો મિલિયનમાં સબસ્ક્રાઈબરો આવે છે. અને નવ્યૂઇસ પણ આવે છે એટલા જ બધા તો એનું કારણ શું જે પણ આપડે નીચારવાની જરૂરત છે કી કી એવી રીતે અપલોડ કરે છે કે કન્ટેન્ટ શું વાપરે છે. સોંગ શું વાપરે છે. એટલે આમ બધું આપડે થોડું વિચારવાની જરૂર છે.
હા એ તો છે. અને આમાં મોટા ભાગે મેં ઇન્સ્ટાગ્રામમાં જોયું મને આવી રીતે જે સજેશન યુટ્યુબમાં આવે યુટ્યુબર્સ હોય એ સજેશન આપતા કે કેવી રીતે આગળ વધુ આ ચેનલોમાં તમે બનાવો તો. તો એમાં આવતું હતું કે તમે હેને ઇન્ડિયન પીપલ્સ કરતા તમે યુએસએ પીપલ્સને ટાર્ગેટ કરશો ને, તો તમને એમાં પ્રોફિટ થવાની સંભાવના વધી જશે. કારણ કે તમારે જયારે ઇન્ડિયનમાં એક હજાર વલુઝ થાય ને ત્યારે તમને કાક જીરો પોઈન્ટ જીરો ત્રણ થી જીરો પોઈન્ટ જીરો પાંચ ડોલર મળે બરોબર અને જયારે આટલા એક હજાર વ્યુસ તમારા યુએસએ ડો પીપલ ના હોય ને તો એમાં તમને આઠ થી નવ ડોલર મળે એક હજાર પીપલે એક હજાર વ્યુસએ યુએસ‌એ ના. તો પછી આપડે એ જ ધ્યાન રાખવું પડે કે યુએસએ ના ટાઈમ પ્રમાણે આપણે સવારે દસ થી અગયાર મા મુકવા પડે. જેના કારણે એમને ત્યાં સાંજ નો ટાઈમ હોય. એટલે લોકો બધા જે હોય પીપલ એ ઘરે આવી ગયા હોય. જેથી એમને જોવાનો ટાઈમ હોય અને એ બધાને ટાર્ગેટ કરી શકાય આપણે જેનાથી ને આપણે ચેનલ મોનોટાઈઝ કરવામાં પણ સરળતા રહે અને આપણને ઈન્કમ પણ સારી થાય જ્યારે ઇન્ડિયન પીપલ્સમાં ટાર્ગેટ કરીએ ને તો આપણને ઈન્કમ સારી ના થાય
હા, પણ એની સાચીએકદમ આમાં શું થાય છે કે પેલું થોડું કન્ટેન્ટ ઉપર જાય છે જો આપહેને અત્યારે શું છે ઈન્ડિયન પબ્લિક એટલી બધી નવરી છે ને કેમ એ દિવસન એ દિવસે ની નથી વ્યક્તિ તી હોય ને આપડે ઇન્ડિયની મશીન બહુ જુવે છે હા એ વાત તમારી સાચી કે એમાં એને ઇન્કમ વધારે મળે છે પણ એમાં એક તો બાજુ શું ફાયદો છે ડોલર ના ભાવમાં વધારે છે, રૂપિયા સામે એટલે આપણને ફાયદો હેમાં થાય
હા હા, એટલે છેને ને અને જે કન્ટેન્ટ હોય છે ને એ ક સજેસ્ટ કરતો તમારે હ તમારો ફેસ બતાવાની જરૂર નથી કે તમારે વોસ ઓવર કરવાની પણ જરૂર નથી તમારે ખાલી એટલું જ કરવાનું છે કે તમે ઓનલાઈન તમે, ગૂગલ જૈમીની ઉપર કે એના ઉપર તમે કોક હોરર સ્ટોરી બનાવડાવાની અને એના વિશેસ સ્ક્રિપ્ટ પ્રો્ટ લખાવાની સ્ક્રિપ્ટ આવે ન જે અને પછી એરી સ્ક્રિપ્ટ તમારે એક વેબસાાઈટ એમને કીધી હતી તો એ વેબસાાઈટ ઉપર આપણે એ સ્ક્રિપ્ટ નાખી દે ને એટલે એ સ્ક્રિપ્ટ ઉપ હોરર વિડીયો બનાવી આપે તો અપલોડ પણ આવુ કરવા તમારે એક મહિના સુધી કરવાનું તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જશે
એવું મનબધા મન કેતા હોય મે પણ એક વાર ટ્રાય કર્યો હતો બધી જ, બધા, અલગ, અલગ ટોપિક ઉપર, એક મહિના સુધી, છ મહિના સુધી મેં બના્યો મારુ કશું ના થયું જ ના એવું ન્યુઝમ બનાવીતું હોય એના પાછાનું કૈક અલગ જ કારણ હોય છે એ બધા અનટેડ એવા છે સોંગ પણ એવા જે વાયરલ થતા હોય બહ યાતાર જે વાયરલ થતા એ ક એિયા વાપરે છે સોંગ પણ એવી રીતે વાપરે છે એ એની બાજુ શોર્ટમાં એકદમ શોર્ટ કે છ સેકન્ડ ના, પાંચ સેકન્ડ ના જેટલા ઓછા સેકન્ડ ના હોય ને એકદમ વાયરલ વધુ જાય એવું પણ કે છે અને આપડે પણ એવું બનેને તો આંદ નથી થતા મતલબ આયુર્વેદ નથી જાતા આપડા શોટસ એક પણ
હા એ તો છે અને મારે એક મિત્ર છે તો એને પણ એવું છે કે એને સ્થસ બનાવવાનું ચાલુ કરેને તો એ ગ્રીન સ્ક્રીન બનાવતો હતો બરોબર તો એને કાતો જે યુટ્યુબ માટે કંડિશન હોય છે કે તમારે એક કરોડ્ય જોવે બરોબર અને એક હજાર સબ્સ્ક્રાઇબ જોવે મોનોટઝ માટે તો એને એ બંને પતી ગયું અને નેવુ દિવસની અંદર આ કરવાનું હોય તો એને નેવુ દિવસની અંદર થઈ ગયું તો પછી યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટાઇલને એવી રીતે અલગ અલગ સ્ટાઈલ આપી આપીને એની ચેનલ ને બેન્ડ થઈ ગઈ જેવી મોનોટાઈઝ કરવાનો વારો આવે ને એ વખતે એની ચેનલો મતલબ આવી રીતે જ વિડયો ના મૂકી શકેને એવું બધું થવા મંડે તો એના કારણે યુટ્યુબ પણ આપણને એમને આપને યુટ્યુબર બનવા નથી દેતું એ વાત છે
હા, એ તો વાત સાચી એની જે ગાઈડલાઈન છે અને જે તમે આપડે ફોલોઈગ નથી કરતા તો એ પણ આચેક કરી દે છે એ તો બધું આપડે જવાની જરૂર છે પણ હન આપડે શું કરીએ તો આપ પણ આમ તેમ એમ વાયરલ થાય તો આપ વિચારવાની જરૂર છે
હા, પણ તમે કીધું કે એ જણાવુ જરૂરી છે, બરોબર તો એને જયારે વિડીયો મૂક્યો કે શોર્ટસ કરે વોઈસ ઓવર કરેને તો એ વખતે આમાં કોઈ રીતે સ્ટાઈક કોઈ આવ્યું નહી અને જયારે મોનોટાઈઝ નો વારો આવ્યો એ વખતે જ કેમ ટાઈપ નું આવ્યું યુટ્યુબને આવ્યું અચાનક
પણ પણ એમાં શું થાય કે અમુક પણ એના ઈમેલમાં એને જણાવતા હોય છે એમાં તમારી હાયરિંગ વાઈટ લાઈન કે એનામાં તમે હાયરિંગ કરો છો તો એ બધું આપડે જોવું જોઈએ મમી મુકતા જ હોય છે, આપડે કદી જોતા પણ નથી
હા, એ તો છે યુટૂબમાં આવતા જો મારે પણ આવે છે, એવી રીતે ઘણી વાર કારણ કે ક્યારેક ઓડિયો એમનો જે મે ચેનલથી બન્યો એ ઓડિયો કેન્સલ કરી દે વિડીયો ડીલીટ માર દે તો આપણે પણ ઓટોમેટિકીતે વી ગાઈડલાસ નો શિકાર બની દઈએ છે
હા એટલે ઈહેને બધુ ઈમેલ થી જ જાણ કરતા તો પછી, પર્સનલી આરામ નથી મુકતા કયારે તમારે વિડિયો તમામ વાયરલ, આ મતલબ આના કારણે આથી તમારી ચેનલ ઉપર અસર થઈ એવું નહી આપ વિડીયો અપલોડ કરીને ને તરત ને આપડે ઈમેલ કરી દે છે એરે
ના પરંતુ એને એવો કોઈ ઈમેલ આવ્યો નતો અને જયારે એને ચેનલ મોનોટાઈઝ કરીએન જ્યારે એતો તમને લોકોને ગાઈસ નાઈસ સાઈક લાગી તે એ સ્ટ્રાઇક બતાવવા માંડે
હા, તો એવું પણ હશે કે જયારે મોર્નિંગ ડેઝ થાય ત્યારે બધા આપડે જે પણ અપલોડ કરીએશે ને બધા ચેક કરતા હશે કે ગાઈડલાઈન પ્રમાણે વિડીયો અપલોડ કરેલા છે કે નથી કરેલા એ બધું
હા, તો એ બધું એ પેલા પણ ચેક કરી શકે ને પેલા ચેક ના કરે અને પછી આવી રીતે હેરાન થઈ જતુ હવે અને કાક પંદર થી વીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને બીજો તે નથી મૂકી શકતો અને અત્યારે પણ એ જો કોઈ શોર્ટ્સ મૂકે ને તે એમાં ત્રીસ થી પાંત્રીસ હજાર વ્યૂસ આવી જાય એકસોર્ષ ઉપર તો હવે એ તો બહુ થઈ ગયુ
હું છે, યુટ્યુબવાડા નુ કામ કરેલું અને એટલું શોર્ટસ વાયરલ પણ ગયું હોય પછી જો છેલ્લે આવું કરે પેમેન્ટ આપતી વખતે, હ એવું ચાલે નહી આમ ફેસબુક મા એમાંથી એવું હોતું નથી આમા કે એવું ખબર ની હવે
ફેસબુકમાં પણ હોય છે એમાં પણ તમને કોપીરાઈ સ્ટ્રાઈક પછી આ કોમ્યુનિટીસ સ્ટ્રાઈક આ બધી એમાં
પણ એ પહેલેથી જણાવી દે છે કે ભે હા, અમારુ આ કારણ છે એટલે તમારે મ-મળશે નઈ પેમેન્ટ કેવું મતલબ બધું પેલેથી સમજાવી દેશે આમાં પણ સમજાવી દે છે પણ ખબર નહી કેમ શું કારણ હશે તમારે એમનું.
એમને તો એ તો પાછો જે છે ને એ તો મારા કરતા પણ વધારે રસ્તય કરાએ છે. એના કારણે એ તો એ બધા વાતનું બહુ ખુબજ જ્યાન કાળજીપૂર્વક ધ્યાન રાખે છે.
તમે અમે જેમ મનાવ છો યુટ્યુબ ની ઉપર કન્ટેન્ટ એ શું હોય છે ભાઈ મજી ઉપર હોય છે મોટેશનલ છે કે પછ કોમેડી પછી એજ્યુકેશન લખતું છે કે ભય શું છે એમ વીસ શેના હો બનાવ કે ભાઈ તમને એમનો જે બધો શોખ મતલબ એમ એના પર તે બનાવે છો શોટ ને બધું એમ
હા એ તો છે એમાં મારા જો અત્યારે બે ચેનલ છે મારા જોડે એમાં પહેલા એક ચેનલમાં જયારે બનાવવાનું ચાલુ કરી ને મેં તો સ્ટાર્ટિંગમાં ગેમિંગ વિડીયો ફ્રી ડીયો બનાને મતો હતો તો એમાં મને સબબ ક મળતુંું એના પછી મને એક મે જોયું એમાં જે હોય છેર ફન નંબર હોય નીચે ઘણા બધા નંબર લખેલા એમાંથી નંબર ફન જોયને તો એમાં દઝ આવતા હતા બ આવતા હતા અને મે ચાલુ કર્યું ને તો મારે પણ છ થી સાત હજાર સબસ્્રબર થઈ ગયા પરંતુ પછી્યુઝ આવવાના એમાં પણ બંધ થઈ ગયા એટલે ફરીથી પછી મેં નવી ચેનલ બનાવી કારણ કે એમાં કન્ટેન્ટ બદલ્યું તો પણ કઈ ના થાય કશું જ ના થાય મહિનો ટ્રાય કર્યો એના પછી પણ તે પછી મેં નવી ચેનલ બનાવી નવી ચેનલમાં મેં ગ્રીન સ્ક્રીન વાપરવાનું ચાલુ કર્યું ટ વાઇઝ ઓવર એટલે અંદર કોઈ વિડીયો હોય તો એમાં જે પ્રમાણે બોલતા હોય ને એ પ્રમાણે મારે બોલવાનું હો મા વોસ અંદર જાય
હા આમાં શું ત આમાં શું તમે કન્ટેન્ટ બદલી નાખો ને એટલે પછી જે આપડી અંદર જે એવ હોય ને બધાની એજ વસ્તુ જોવું ગમતું હોય એની બદ લઈ જમ પછી આખી ચેનલ પછી એલ્બમ લઈધ એ જે આપડા સબસ્ક્રાઈબરો હોય અમને જે ગમતું હોય ની જ આપડે અપરોડ કરવું પડે નહી તો એટલે સોર્સ મારેજ જતા જ નથી પછી તું કેક બદલ્યા પછી ભાઈ તમે જેમ કીધું અમારા સા ગયા નથી અચાનક એવું જ આવતા મન થઈ જાય આપડે થોડી મહેનત કરવી પડે વધારે એનામાં થોડું એન્જસ્ટ પણ કરવું પડે
ને એક મહિનો સતત તેવી રીતે ટ્રાય કર્યો અને બીજું શું થયું કે જે હું જેને ચેનલમાંથી યો લેતો હતો ને જે વિડીયો તો મારો પોતા નંત અંદર જે ઓડિયો બોલતાને ચેનલ માંથી લેતો હતો ને તો એને ચેનલ આખી બેન થઈ ગ યુટ્યુબ ઉપર એની ચેનલ સર્ચ મારા ઉપર આવે જ ને એવું થઈ ગયું એના કારણે મારે બધા જ વિીડિયા િલીટ થઈ ગયા અને બંધ થઈ ગયું એટલે મારે ચેનલ પછી બંધ રાખવી પડી બંધ કરી દે
બરાબર એવું હતું એમ ને કારણ કઈ નઈ હવે આપ વિચાર ને બધું સારું કરીે કારણ કે સારું માધ્યમ છે હા એક પૈસંગમાં આવવાનું
હા તો આપડે શરૂઆત કરીશું એક મળીએ પછી સારુંબાઈ
ઓકે સારું બાય